કેમ છે?
મજામાં મજામાં તમે કેમ છો? હલો
હલો
હાલો હાલો તમારો અવાજ નથી આવી રહ્યો હાલો
આવે છે આવે છે મારો અવાજ હલો
હા
હલો
હા હ આવ મજામાં હા
મજામાં મજામાં તમે કેમ છો
બસ એકદમ લેરમાં છીએ એકદમ મજામાં છીએ હા તો આજનો આપડો ટોપિક કઈક ખુબ જ સરસ મજા નો છે કેમ કે આ વિષય ઉપર બે વસ્તુ તમને નોટિસમાં ધ્યાનમાં આવશે એટલે એ વસ્તુ ઉપર થોડી ઘણી આપણે ચર્ચા કરીશું કે ભાઈ અત્યારે જયારે શિયાળાની ઋતુ ચાલુ થતી હોય છે તો શિયાળાની ઋતુમાં આપણે પેલા મહિનાની ચૌદ તારીખે આપડે અથવા તો ચૌદ તારીખ ની આજુબાજુ આપડે છે તે પતંગ ઉત્સવ આવતો હોય છે તો પતંગ ઉત્સવમાં ઘણા બધા લોકો છે તે ખુબ જ ગાંડા તૂર થઈ અને પતંગ ચકાવવા માટે છે તે જતા હોય છે અને તે દિવસે ખુબ જ સારું વાતાવરણ હોય છે અને પવન પણ ખુબ જ સારો એવો નીકળતો હોય છે કે જેના કારણે જે પતંગના જે રશિયાઓ હોય છે તે પોતાની જે પતંગ છે તે આકાશમાં ચડાવી અને ખુબ જ સારી રીતે છે તે ઉડાવી શકતા હોય છે પરંતુ એક વિષય બીજો વિષય એ પણ છે કે ઘણા બધા એવા લોકો છે કે જે જે પણ પેલી ફિરકીમાં જે દોરી લી આવે છે તે ખૂબ જ કાચ વાળી લાવતા હોય છે અથવા તો ઘણા બધા એવા લોકો કે છે કે ચાઈનાની દોરીઓ આવે છે કે જે ખુબ જ કહી શકાય કે કોઈ વ્યક્તિને અડી જતી હોય છે તો એનું મૃત્યુ પણ થઈ જતું હોય છે તો ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના કામ માટે બહાર જતા હોય છે તો એવા લોકો બહાર જતા હોય છે પોતાના કામ માટે તો ઘણા લોકો છે તે પોતાના કામ માટે બહાર જતા હોય છે તો પોતાની ગાડીની ગાડી અથવા તો પોતાની સુરક્ષા માટે છે ગળામાં છે એ અથવા તો બાઈક ની આગળ છે તે પેલું અ લગાડી દેવું જોઈએ કે જેના માધ્યમ થી છે તે એનું ગળું કપાય નહી એટલે ઘણા બધા એવા પક્ષીઓ પણ મેં જોયેલા છે કે જે આ પતંગ ઉત્સવમાં ખુબ જ મૃત્યુ પામતા હોય છે એટલે એના વિશે તમે શું કેહેશો?
સાચી વાત છે સાચી વાત છે અત્યારે લોકો નેચરલ દોરી નથી વાપરતા થોડીક તેમાં ભેળસેળ કરાવીને કેમિકલ નખાવીને અથવા તો વધારે કાચ નખાવીને વધારે એની પતંગ બધાયને કાપે એના માટે એના સ્વાર્થ માટે વધારે દોરીને ઓલી કરાવતા હોય છે. તો એ દોરી અત્યારે ખુબ નુકસાનકારક છે બધા માટે કારણ કે બાઈક પર જતા લોકો છે જે ઘણા એ હેલ્મેટ કે ના પે હો તો એના ગળા કપાવવાની કે કોઈ પણ પ્રકારની હાનિ થવાની શ શક્યતાઓ રેતી હોય છે. અને એ દોરી અત્યારે પક્ષીઓ જે આપડા આકાશમાં ઉડતા હોય છે. તેનું પણ કોઈ પણ પ્રકારનું માન માણસો ધ્યાન રાખતા નથી અને એને પણ આ બધા દોરયયો ના કારણે તેની પાંખ કપાઈ જવી હતી. અથવા તો કઈ ગડું કપાય જવું અને એનું મૃત્યુ થાય છે, ગમે તે તે કારણોસર તો એ માણસો કોઈ ધ્યાનમાં રાખત નથી અને આવી અલગ અલગ પ્રકારની જોડીઓને પાય છે ને, એના કારણે ખુબ નુકસાન થાય છે, પક્ષીઓને અને આવા સમયમાં આપણેે લોકો એ બધાએ જ્યાં ત્યાં જવાનુ, અને ટ્રાવેલિંગ ને એ બધું ટાળવું જોઈએ. અને બાઈક પર જતા હોય. તો હેલ્મેટ છે જે પછી આગળ જે ગાડીની આવતું હોય છે, તે પણ લગાડીને જવું હોય છે તો કોઈ પણ પ્રકારના નુકસાન ના થાય ને આવા સમયમાં તો આપણે મો ટોપલી ટ્રાવેલિંગ ને ટાળવું જ જોઈએ. અને ઘરે રહીને શાંતિ થી બધા જોડે મોજ કરવી જોઈએ એટલે ટ્રાવેલિંગ જો આપણે નહી કરીએ તો કોઈ પણ પ્રકારના નુકસાન કે હાનિ થવાની કઈ શક્યતા નહી રે અને બધાને આપણે એવી પણ પ્રેરણા આપવી જોઈએ કે કોઈ પણ પ્રકારની એવી પાકી દોરી ના જેના કારણે આવી રીતે પક્ષીઓને અને માણસોને નુકસાન થાય છે અને પછી પાછળ જેતા એને પછતાાવો થાય છે, એવુ કઈ ના કરવું જોઈએ આપડે
બિલકુલ બિલકુલ તમે જે વાત ઉપર પ્રકાશ હા બિલકુલ બિલકુલ તમે જે વાત ઉપર પ્રકાશ પાડ્યો કે ભાઈ આ વસ્તુ ઉપર ખુબ જ લોકોએ કાળજીપૂર્વક ધ્યાન દેવું પડશે કેમકે જો લોકો અત્યારે નહી સમજે તો પછી આગળ જ પ્રકૃતિ છે, તે આ રીતે દરેક લોકોને હેરાન કરવા માટે અત્યારે ખુબ જ કહી શકાય કે તત્પર ઉઊભી છે કેમ કે જો પતંગ ઉત્સવ ની વાત કરે તો પતંગ ઉત્સવમાં ઘણા બધા એવા પણ મેં લોકો જોયા છે, કે જે પોતે અ પોતાની જે દુકાન હોય છે તો એમા ગેરકાનૂની રીતે છે, તે વધારે પ્રકારે અ જે સરકારના જે નિયમો હોય છે, એનું પાલન કરતા નથી કેમ કે ઘણા લોકો લોકો એવા પણ મેં જોયા છે કે જે પોતે વસ્તુ નું ધ્યાન નથી રાખતા અને ક્યારેક પછી પોતાને પણ એ વસ્તુ ભોગવવી પડતી હોય છે, એટલે મારુ એવું માનવું છે કે દરેક લોકો એ પતંગ ઉત્સવ સારી રીતે ઉજવવો જોઈએ એની કોઈ પ્રોબ્લેમ નથી, અથવા તો એની કોઈ ના પણ નથી પરંતુ દરેક લોકો એ સારો એવો દોરો કે સાદો દોરો વાપરવો જોઈયો. કે ખાલી માત્ર કલર વાળો દોરોજ વાપરવો જોઈએ. જો લોકો કલર વાળો દોરો માત્ર વાપરશે તો એક વસ્તુ સારી થઈ જશે કે દરેક લોકો જો કલર વાળો દોરો વાપરશે તો કોઈ પણ પ્રકારની પતંગ છે તે કપાવાની પણ બીક નહી રહી અને દરેક લોકો પોતાના આનંદ થી પતંગ ચકાવી શકે છે, એટલે અત્યારે તો કેવું છે, કે જેટલો તમે એ અ જે પણ જે આપડે જે દોરો આવે છે, તો એમાં કાચ નું જે પ્રમાણ હોય છે અથવા ઘણા લોકો તો એને લીચો કરવા માટે ઈંડા નાખતા હોય છે. હવે નાખવાથી શું ફાયદો થાય છે, કે ઈંડુ નાખે એટલે દોરો એકદમ કહી શકાય કે એક લીચો લીચો થઈ જતો હોય છે, લીચો દોરો થઈ જાય એટલે લોકોને ચકાાવવાની ખુબ જ મજા આવતી હોય છે એટલે પછી કહી શકાય ને કે જયારે પતંગ આપણે ઉપરથી કાપવાની હોય છે અથવા તો નીચે થી કાપવાની હોય છે ત્યારે જે આપણે ગુજરાતી ભાષામાં કહી શકાય કે ખેંચણી મારવાની હોય છે તો ખેંચ મારે છે ત્યારે પતંગ છે તે ખુબ જ મસ્ત રીતે ઉઊભી ની ચી ચી નીચી ઊંચી નીચી થતી હોય છે એટલે દરેક લોકો ને એમાં જોવાનો પણ આનંદ આવતો હોય છે એટલે મારું એવું માનવું છે કે દરેક લોકો એ પતંગ છે તે ચકાવી જોઈએ પરંતુ થોડું ઘણું પક્ષીઓનું પણ વિચારવું જોઈએ જો પક્ષીઓ જ આ દુનિયામાં નહી રે તો પછી લોકોને અ જે પણ બીમારીઓ થતી છે અથવા તો જે પણ એકલા પણું લાગે છે અથવા તો જે પણ અત્યારે જે પ્રકૃતિમાં જે ઘણા બધા થોડા ઘણા પક્ષીઓ જોવા મળે છે. તો એ મને લાગે છે કે પછી આગળ જતા એ નહી જોવા મળે કેમ કે અત્યારે પક્ષીઓને જોઈને જ આપણું મન છે એકદમ સુંદર થઈ જતું હોય છે અથવા તો કોઈ ટેન્શન હોય. તો આપણું એ ટેન્શન છે દૂર થઈ જતું હોય છે એટલે મારું એવું માનવું છે કે પક્ષીઓ વિશે થોડું ઘણું આપડણે માળાઓ અથવા એવી બધી વસ્તુઓ બાંધવી જોઈએ જેનાથી પક્ષીઓ પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે તો તમે શું કેહેશો આના વિશે
સાચી વાત છે સાચી વાત છે તમારે બિલકુલ અત્યારે જે બહાર થી મગાવેલા જે ચાઈના નાને એવા દોરા આવે છે તે પક્ષીઓ માટે અને માણસો માટે ખુબ નુકસાનકારક છે. પણ અત્યારના લોકોને થોડીક એવી કાળજી લેવી જોઈએ અને એવા બહાર થી જે ચાઈના ના એના દોરા આવે છે. તો એવા દ્વારા પણ એને ના વાપરવા જોઈએ અને જે હાવ નોર્મલ દોરા આવે છે તમે જેમ કીધું કે કલર વાળાને દોરા આવે છે. તો એવા દોરા વાપરે તો વધારે માણસને અને પક્ષીઓને નુકસાન ના થાય. તો એવું ધ્યાન રાખવું જોઈએ ને એવા સમયમાં પક્ષીઓને આપણેે ઘરે જ થોડીક ચબૂતરામાં અને ચણ અને પાણી ને બધું નાખી દેવું જોઈએ એના કારણે એને આ બી અ ખોરાક અથવા તો પાણી ગોતવા માટે ક્યાંય બહાર ના જવું પડે અને એટલો ઉડવું પણ ના પડે એટલે એને ઓછી માનહાનિ થાય. અને એનું નુકસાન પણ ઓછું થાય મરવાનો થોડોક સ્તર પણ ઘટે ને આવી રીતે દોરીમાં પણ લોકોએ ખુબ કાળજી લેવી જોઈએ બહાર થી આવી રીતે કોઈ પણ પ્રકારની એવી પાકી દોરા ન મગાવવા જોઈએ જેના કારણે માણસો અને પક્ષીઓને નુકસાન થાય અને ચણ ને એવું બધું નાખવું જોઈએ જેના કારણે પક્ષીને ખોરાક ની શોધમાં કે પાણીની શોધ તમામાં ક જવું ના પડે અને તે તેના ઘરે તેના બચ્ચા જોડે શાંતિથી રે તેવું માણસો એ પણ થોડીક એવી કાળજી રાખવી જોઈએ.
બિલકુલ બિલકુલ તમે જે વાત ઉપર પ્રકાશ પાડ્યો કે ભાઈ માનવી જો આજે આ વસ્તુ તું સમજી જશે તો પક્ષીઓ છે તે જે પણ થોડા ઘણા બચ્યા છે તે બચી જશે અને જો સાવ માનવી પક્ષીઓને પાડી દે છે પાછળ તો કહી શકાય કે માનવી એક ક્રુૂરતા તરફ જઈ રહ્યો છે એટલે દરેક દેશના લોકો એ મારું એવું માનવું છે કે સરકારે આ વિષય ઉપર ખુબ જ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને મારું તો એવું માનવું છે કે સરકારે નિયમ કરી દેવો જોઈએ કે જે પણ પતંગના જે રશિયાઓ છે અથવા તો જે પણ પતંગ ચકાવે છે તો એને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ ચાઈના ના જે બોબીન છે એ કોઈ લાવવા નહી અને ઘણી બધી એ વસ્તુઓ છે કે જે પોતે એ વસ્તુ ફીલ કરે છે તો એને વસ્ તુ ક્યારેય હ કહી શકાય કે વધારે પડતી એ વસ્તુ ના સમજવી જોઈએ અને સારા એવા દોરા મળે છે અત્યારે કે જેના થી પણ પતંગ છે તે સારી એવી ચકાવી શકાય છે તો સરકારે ચુસ્તપણે નિયમ કરી દેવો જોઈએ કે જેના માધ્યમ થી દરેક વ્યક્તિઓને થોડી ઘણી મગજમાં છે તે શક્તિ મળે અને પક્ષીઓ નું રક્ષણ થાય અને પક્ષીઓ માટે સારા સારા કાર્યો કરવા જોઈએ અને પક્ષીઓ માટે માળા બાંધવા જોઈએ કે જેનાથી પક્ષીઓ પોતાનું જીવન જીવી શકે પોતાના બચ્ચાને સાચવી શકે અને આગળ જતા એ વસ્તુ યોગ્ય રીતે સમજી શકે અને જો આજે એ વસ્તુ નહી કરવામાં આવે તો દરેક વ્યક્તિ અત્યારે ખુબ જ કેડામાં જશે એટલે આ વિશે ખુબ જ સારી એવી આપડે વાત કરી ચુકીયા છીએ તો પાછા એક મળીશું એક એક નવી શરૂઆત સાથે એક નવા અધ્યાય સાથે એક નવા ટોપિક સાથે તો ચાલો મળીએ ચાલો આવજો
આવજો.